હલો
ઓ નમસ્કાર
હમ નમસ્કાર
કેમ છો?
મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું શું કરો છે
નથી કરું છું તમે શું કરો
કઈ નથી અમે બેઠા છીએ બારિશ નો મોસમ થઈ ગયો હતો
હા રહ્યા છે બારિશ નો તો ભ મોસમે એ તો આવી ગઈશ
સાચી વાત છે ચોમાસો પણ આવી ગયો છે તો પાણી ન તો ટાઈમ થઈ ગયો ને
સાચી વાત છે બધા સારું છે
હા બધા સારું છે તમારે સારું છે
હમ એકદમ સાચ છે
હમ હો તમારે માતા પિતા કયાં ગયા છે
એ છે.
એહિ છે ખેત પે ગયા છે આવી ગયા છે પાછા.
હા.
હેત પે ગયા જે છો આવી ગયા ક્યા પાછા?
હા આવી ગયા હવે ગાય ને ઘાસ લેવાની ગયા છે. આવી ગયા. હા ગાય ભેસ છે.
હમ્મ, સારું છે તો કેટલી ગયા છે તમારે?
દો ગયા છે.
અચ્છા દો ગાયને છે ને ઓર તમારે ભેંસ કેટલી છે?
ભેંસ ભી દો છે. દો ગાય દો ભેંસ. છે. બી છે ઓલા.
હમ્મ ખુબ સરસ તો ફે તમારે તો રોજ તાજા તાજા દૂધ મલશે હોય.
હા સાચી વાત છે. તમે બી આવો ખાવાની તાજા દૂધ ને તાજા ઘી ને.
હા જરૂર આવાંગ છે પણ આપને કદી કેવય કોની છે.
હવે બોલ્ડ છે પધારો છે.
હા ના આ બેે તો જરૂર આવણ પડશે હા તો દૂધ કોની પિલાઓ. જો માખણ ની કોની ખીલાવ છો ઉપર કઈ ની માન તો છાંચ પીલા દેજો છ.
હા આવજો આવજ સબ ખલાવા માખન ભી ખલાવા, ઘી, દૂધ, દહી સબ ખાવજો.
મને તો દ માખણ ઘણો ગમે છે.
હમ્મ. મને બી બવ ગમે છે.
સારું છે. હવ સુણાવજો.
કાઈ નથી ઓર તો.
હમ્મ. તો તમારે દૂધ ડેરી પે દેવો છે?
નહી ઘરે જ જમાવા છે.
હા ના તો બાકી તો દેખો આજ કાલ લોગ ડેરી દેવે છે કારો.
સાચી વાત છે.
હમ્મ. ખૂબ સરસ છે પર દેખલો ગાય ભેસા રાખવાને કારણ ભી દેખલો કે. કઠ ભી કોઈની જઈ ભી કોની શકે છે.
સાચી વાત છે.
હા જાઉ તો બી દેખ ફટાફટ કામ કર પાછો ઘરે આવવા પડે છે.
હા.
જે ગણા વકટે વપુર ની કારણ છે એ ઘટે. મને બાણે જિલ્લાનો અટે કાસાલની.
સાચી વાત છે.
હમ્મ. હો બારિશ નુ તો મોસમને તો ઘણ પરેશાન થઈ જાય.
કઈ કરા તો ભી ગાય ભેંસ તો રાનવી પડે છે. બાકી દેખલ ગામમે તો દૂધ નહી મિલે છે ચાય કીકી બનાવે છે પછીમાં.
કઈ તમારેમાં ડેરી કોઈની છે?
હા હા ડેરી નથી કા.
એયું કઈ અવાજારી આપ તમારા ફોન માં આઈને
અરે મેસેજ આર્યા છે.
અચ્છા એટલા મેસેજ આ્યા છે.
શોપિંગ ના આ્યા છે મીશો ન આજ સેલ લાગડી છે કે મિશો ની આપને નહી ધ્યાન કઈ.
ના ના અમને તો કોઈ ન દેખે પણ છે.
એક જો આપ ભી મીશો ની સેલ ચાલ રહી છે એક ટી શર્ટ મેં ભી ઓનલાઈન ઓર્ડર કીધો છે.
અચ્છા સારું છે તું કેટલા રૂપિયા નું.
રૂપિયા તો ગમે જ છે ઢાઈસો રૂપિયા છે.
અચ્છા અઢાઈસો રૂપિયા તમારી લ કમ છે. સારું છે તો એક મારે લ એ ઓર્ડર કરી દેવો છે.
ઠીક છે કર દે હું આે આે ભી.
સારું છે પણ મારા મારા તે રૂપિયા કોની છે.
કાઈ નહી રૂપિયા ના ન કઈ કરે રૂપિયા તમેમે દે દં.
હ રૂપિયા ને કઈ કરે એ કઈ વાત કરો છે આજકાલ તો દેખલું રૂપિયા પાછી દુનિયા ચાલ ર છેને.
સાચી વાત છે આવી.
હમ્મ. રૂપિયાઈ હોડ હોડ તોલો ન્સાન આપ ના નિ ભૂલ જ આવેવે છે કચ દૂર વિદેશ જ્યા જને કામ કર્યા છે જદાારી ારજાર રૂપિયા કમાવાનું.
હા. કઈ કર જરૂર હોય એ જગ રીપા ભી લગાની જ પડે ગ છે.
હમ્મ. સાચી વાત છે હા જરૂર નતો ખર્ચ કરવ પડે છેે.
હમ્મ.
એ તોોરો ખર્ચે ઘણા વધી ગયા છેમ દેખલો ઇન્સાન ને હ કમાઈ ભી કમ પડ રહી છે.
સાચી વાત છે કમાઈ તો કમે પણ ખર્ચો જદા જદા વઈ ગયો છે.
હા. ખર્ચ સદા થઈ જાય કુકે ઇન્સાન દેખ લો કે થોડા હોડ મેં ચાલ્યો છે કે વાણી એતો સુંદર કપડો લઈ લ્યો તો મારે ભી લેવાનો છે. હ વણી જેગ ગયો છે. રે બી જાણું છે બ બીને ખાયો તો મને બી ખાણો છે. અહંયા લઈ કઈ ખર્ચ થોડો જદા વધી જાય છે.
સાચી વાત છે કોઈ ઘઢ ગુમા ગયા ફરવા ગયા છે તો ખોટું ડ દીધો તો દુસરા બોલે ક મારે બી એટે જાણો છે.
હા સાચી વાય એ લેએ તો ખર્ચ વધી જ આવે. બાકી કાય બલો સાધારણ જિંદી જેવ તો ક છે દાલ, રોટી, ચાવલ
સાચી વાત છે એકદમ. બાકી નહી લિન જાઓ તો દેખો કે હા મારે ભી જાણો. ઘર મે લડાાય કલેશ ન
દાંડો મચી જાય છે.
સાચી વાત છે કલેશ એવા લાગ જાય મ ઘરમે
હમ્મ સાચી વાત. હમ્મ પેલાનું ટાઈમ મે તો દખલો લો કે એક જોડી કપડા નું ભી લગ્ન થઈ જાય. ઓ રબાર તો દેખ લો ચાર ચાર પાંચ પાંચ જોડી કેઈ. કભડાું તો દેખ લ લો અલમારિયા ભરી છે લોકોગા કે પણ તો ભી લગ્નમાં આવીને બે કમ પડી જાવ છે.
હા દેખોને મેહેંદી મે અલગ છાવેગા, અને હલ્દી મે અલગ છાવેગા, સંગીત મે અલગ સાર બારાત મે જા રહ્યા તો અલગ સાર ન હવે દેખલો લો ને આપ ભી.
સાચેર દેખલો લો આજ કલ પુરુષ તો ભલે ચલો પેર લેવે દેખો. પાચાવાણા કપડાા ને પર આજ કલની ઔરતો તો દેખો. એલો મતલબ એક બાર જેને કપડાને પહેરી લ્યો તો બે બાર કોની પહેરે છે.
સાચી વાત છે.
હમ્મ.
બે તો લાવે ભી અત ભારી ભારી તોકની આવે છે.
સાચી વાત છે.
એકટ તો ભારી ભારી ના કે બેશ ભેવે છે.
હા સવે સંભલે કોને છે, એવે દખો કુદરા લગન વેને પેટ લે તો ઠીક છે, બાકી તો દુસરા લગ્નમાં તો અ તો કોની જમે છે, એક અર હા સરવાત મે દિકકત રહેવે કેવા લાગ જાગ દેખ લો ત્યાં લાગરી છે, દુલ્હન તો
હા સાચી વાત છે, તબ આપને જ દેખવા લાગ જ આવે છે. દુલ્નની તો છોડ દેવે છે.
હમ
માકા સાથમી એકદા એકબાર હિસ વવ છે.
હાછા કટે ગયા છે?
શાદી મે ગયા તો મા દીદી તૈયાર વ્યાર લગા છે.
હમ
તોણાને સમજ ના આવ્યો દુસરા હા જો કે એક દુલહન તો એય જ છે.
હા
હા દીદી બોલે ના ના મેં ન દુલ્હન મારે દો બચ્ચા બચ્ચી છે.
હમ હા અહિયાં તો બોલ્યું છે. ક ભી દખો તો કામ પડ જ ભ કાઈ હ કે આ બાર થોડા દિનાસો પેલામ બી એક લગ્નમાં આવી ગઈ હતી. તો માટે ચીડી નો દસ્તુર કર્યો છે. જેડી ના દસ્તુરમાં એને દેખલો કે વને જો વાજ તુલન રહ્યા ની કે ઓર દ બેના ઓ સાગે થી
અચ્છા
તો બે તીનયગેવાળ સ્વભા આશીર્વાદ લેવા લાગી અ જો ચીડી માના જો મનમાં કાયા ના તો બનાની ઓલા હા તો બે થોડાક અસમંજસ થહીયા કે ઈ એમ આઈ નું દુલ્હન કશ છે. કે એક તેના તેની આશીર્વાદ લેવી છે.
ઓ તીની કાલ એરી છેે?
હવે વાણી કઈ બનારે કઈ સગાઈ કરખી છે જો બે સાસત્ર દિનું લાગે છે. એ આઈ પણણી ટમ તો મ એકલો હશો કઈ કરવાની જરૂરત કોની છે, કે? અ બર હું દેખલો ચેડી તો મોટા બેહેન કે લઈને આવ્યા તો મ શ કણ નો છે. સાચી વાત છે, ના હા ભી દેખું તો ગમે પડી ગયા કે કઈ કરો છે. ત્યાં લ બોલ્યું કે હા શું ભી નહી વિ વાઘ ન ચાલે કે રગ કેવા લાગ છે યો કઈ પહેર્યું છે.
સાચી વાત છે. ન લોગ ધોખામાં વેજવે સમજ બી નહી આવેણાની જલ્દી વાચ કે ભાઈ કોઈની આપી તૈયારી હશે વેમાં છે એક તો સમજે ગઈ દુસરા બી
હમ હ મારે દેવળ ના લગ્ન તૈયાર વ્યા હતા
અચ્છા બડિયા છે લગ્ન તૈયાર વ ગયા છે અમે ભી આવા
હા જરૂર જરૂર આમને તો તો પેલી લેવાગ છે, તો આપને તો જરૂર આવડું પડે છે.
હા જરૂર આવા કદી કાનીકળ છે લગન એ
ના ના બહાર તો દેખું પૂરા દ કોને હોયા છે, કે પર છોકરી વાળલા પૂરાગત તે કરી દેવે તો તેય છે, બાકી દેખલો માણે દીનુંું તું કઈ બી દિકકત કોની છે, બે હ છોકરી વાળા કઈ જવાબ કોને દયો છે.
હમ.
ભીયા.
સારું છે.
હા કઈ નહી, લગ્ન થઈ જાય તો વા ખડકડ કો કામી વઈરો હેનું, હા. સાચી વાત છે.
ઠીક છે વા.
હમ, ઠીક છે. હા, તમે પણ આવજો.
હા, ઠીક છે.